હા કેમ છો હું મજામાં તમે કેમ છો
જેઓ
હા કેવી છે તમારે અહિયાં ઠંડી. હ.
અરે બહુ ઠંડી છે.
અચ્છા એ જ ને શિયાળાની ઋતુ આપણા વર્ષમાં વર્ષના સૌથી આનંદદાયક અને મનપસંદ ઋતુઓમાંથી એક છે અને ભારતમાં સામાન્ય રીતે નવેમ્બર થી ફેબ્રુઆરીઓ સુધી અ શિયાળાની ઋતુ રહે છે. અને આ ઋતુ દરમિયાન હવામાન ઠંડુ રહે છે સુખદ હોય છે અ સવારે અને રાત્રે ઠંડી વધુ અનુભવાય છે જારે દિવસ દરમિયાન હળવો તડકો આપણને હોય છે. પણ ખૂબ આનંદદાયક લાગે છે શિયાળામાં લોકો ગરમ કપડા જેમ કે સ્વેટર જેકેટ મફલર અને હાથના મોજા એ બધું પહેરે છે જેથી તેઓને ઠંડી ઠંડી ઓછી. છી લાગે છે અને તેઓ ઠંડીથી બચી શકે છે.
સાચી વાત છે શિયાળાની ઋતુ એટલે આપણને ખાવાની મોસમ એમ કહી શકાય જેમ કે આપણે શિયાળામાં ખાતા હોય છે ગુંદર પાક ખજૂર સિંગતલ મેથીના લડ્ડુ એવું બધું આપણને ગાજરનો હલવો એ બધું ખાવાની બહુ જ. મજા પડે છે શિયાળામાં. બાળકો પણ રાજી ખુશીથી ખાય છે.
હા એ બી છે અને શિયાળાની ઋતુમાં પ્રકૃતિનું સૌંદર્ય પણ અનોખું હોય છે સવારે ઘાસ પર આમ ઝાકડા ટીપા મોતી જેવા ચમકે છે અને ઠંડી અને શુદ્ધ હવાને. વાતાવરણ તાજગી ભર્યું લાગે છે આ ઋતુમાં ઘણા પ્રકારના શાકભાજીઓ અને ફળો મળે છે જેમ કે ગાજર વટાણા કોબી સંતરા અને જામફળ આ ખાધા. આ જે પદાર્થો આપણા સેહત માટે ખૂબ જરૂરી છે અને ખૂબ ફાયદાકારક પણ હોય છે.
હા સાચી વાત છે શિયાળાની ઋતુમાં આપણે ખાસ ગરમ કપડાં પહેરવા જો બહાર નીકળતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ અને શરદી ખાાસ જેવી અને તાવ જેવી બીમારીઓ ઝડપથી ફેલાતી હોય છે એટલે આપણે અ. ગરમ પાણી કરીને પીવું જોઈએ અને અ છોકરાઓને પણ જે ચામડી ઠંડીના હિસાબે ચામડી સુકાઈ જતી હોય છે એટલે આપણે લોસનનોો પણ ઉપયોગ કરવો જોઈએ અને ગરમ કપડા પહેરાવીને રાખવા જોઈએ બાળકોને પણ.
હા. એ તો છે અને શિયાળા. આમાં લોકો ગરમ ચા કોફી સૂપ અને વિવિધ. ગરમ બાનગઓ. અ પસંદ કરે છે ખાવા માટે કા તો પીવા માટે. ગુજરાત માં તો આપણેે ઊંધિયું છે. છે જલે. ચીકી અને તલના લાડુ જેવી વાનગીઓ ખાસ કરીને આપણે બનાવીએ છી અને ઘણા લોકો આ ઋતુમાં પ્રવાસે. અને પિકનિકો. પણ ચાય છે અને એનો આનંદ પણ લે. છે કારણ કે હવામાન. ફરવા માટે અનુકૂળ હોય છે.
સાચી વાત છે શિયાળાની ઋતુ એક રીતે બાળકોને એકદમ આનંદ આપતી હોય છે એટલા માટે આપણેે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બહાર નીકળતી વખતે બાળકોનું ધ્યાન રાખવું પડે અને આપણે ઘરમાં રહીએ તો ઘરનું પણ આપડણે ધ્યાન રાખવું પડે કે બારી બરના. સરખી રીતે બંધ કરીએ જેથી અંદર ઠંડી ઓછી અનુભવાય.
હા એ વાત તો તમે સાચી કહી અને વિદ્યાર્થીઓ માટે પણ શિયાળાની ઋતુ આરામદાયક હોય છે કારણ કે વધુ ગરમી કે વરસાદની તકલીફ વગર અભ્યાસ કરી શકે છે લોકો જોકે વધુ ઠંડીને. કારણે ક્યારેક શરદી ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે તેથી ગરમ કપડા પહેરવા અને સ્વાસ્થ્યની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.
સાચી વાત છે શિયાળા દરમિયાન આપણે અ ઠંડી વસ્તુ ખાવાની ટાળવી જોઈએ અને સવાર સવારમાં આપણને તડકો બહુ લેવો ગમતો હોય છે ખાસ કરીને આપણને એમ થાય કે જડ તડકે જતા રહીએ તો સારું. એટલે તડકા થકી આપણને વિટામિન ડી મળતું હોય છે તો આપડે સવારનો તડકો પણ લેવો જરૂરી છે.
હા એ વાત તો તમે સાચી કીધી અને આપડે શિયાળામાં શિયાળામાં લોકો છે ને ગરમ કપ. કપડા જેમ કે સ્વેટ. ટર જ જેકેટ મફલટ. ટોપી અને હાથના મોજ. પહેરે છે ઘણા લોકો સવારે અને સાંજે. અ તાપણું પણ કરે છે બેસી. ને ઠંડી થી બચવા માટે આ ઋતુમાં ગરમ ચા કોફી અને સૂપ પીવાની કઈ અલગ જ મજા હોય છે અને આપણે વાત કરી પેલા. કે ગુજરાત માં ઊંધિયું જલેબી ચી્કી તલના લાડુ આ બધી વસ્તુ શિયાળામાં લોકો બનાવે છે. અને શિયાળામાં આપણો ભારતનો એક સ સાર આમ સૌથી મોટો આમ ઉજવ ઉજવતો એક તહેવાર પણ આવે છે. ઉત્તરાયણ તેમાં પણ પતંગ ચગાવવાની ખૂબ મજા આવે છે, અને તે સમયે લોકો તલની ચીકી, લાડુ એ બધું બનાવે છે.
હા સાચી વાત છે. આપડે ઉત્તરાયણમાં તો લોકોને શિયાળો હોય એટલે તડકા ઉપર ધાબે ચડીને લોકોને પતંગ ચગાવવાની બહુ મજા આવતી હોય છે, એટલે બધાં અ આખો દિવસ સવારમાં વહેલા તૈયાર થઈને ધાબે ચડી જાય છે‌. અને પતંગ ચગાવતા હોય છે. અને તડકા દરમિયાન ઉપર તલ ના લાડુ ને, ચિકકીને બધું, ખાઈને આનંદ મજા કરતા હોય છે.
હા એ વાત તો તમે સાચી કીધી અને શિયાળા ની ઋતુ સ્વસ્થ માટે એ પણ ઘણી સારી માનવામાં આવે છે. આ સમય દરમિયાન દરમિયાન લોકો વધુ સક પ્રિય રહે છે. અને વ્યામ, યોગ તથા રમતગમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. ઠંડા અને શુદ્ધ વાતાવરણને કારણે કામ કરી કરવાની ક્ષમતા પણ આપણી વધે છે. અને થાક ઓછો લાગે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ ઋતુ અભ્યાસ માટે ખૂબ અનુકૂળ છે, કારણ કે વધારે ગરમી કે વરસાદના વરસાદ ન ન હતો.
સાચી વાત છે. શિયાળા દરમિયાન આપણે જોતા હોય કે કેટલા બધાં પણ તહેવાર આવતા હોય છે, જેમ કે લગ્નની સિઝન શિયાળા દરમિયાન હોય, અને દિવાળી હોય, એટલે આપણેે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. અને આપણેે જોતા હોય કે શિયાળામાં આપણને ઘણી બીમારી થતી હોય છે. એટલા માટે અ આપણે રોજ હળવું વ્યાયામ કરવો જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, થોડું થોડું ચાલતા રહેવું, જોઈએ જેનાથી આપણને સાંધાના દુખાવો કે અ કોઈ પણ શ્વાસનો રોગ કે એવા કોઈ રોગોથી આપણે બચી શકીએ.
હાં એ વાત તો તમે સાચી કીધી શિયાળામાં વિવિધ પ્રકારના શાક ભાજીઓને ફળો પણ બજારમાં ઉપલબ્ધ હોય છે. જેમ કે રાજ ગાજર, વટાણા કોબી, ફૂલકોબી, મેથીથી, પાલક સંતરા અને જામફળ જેવા પૌષ્ટિક ખોરાક શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ખેડૂતો માટે પણ આ ઋતુ મહત્વપૂર્ણ છે. કારણ કે ઘણાં પાકો આ સમયે સારી રીતે વિકસે છે.
હાં અને શિયાળા દરમિયાન આપણે જોતા હોય કે, દિવસ તો ફટાફટ જતો રહે એટલે દિવસ ટૂંકો હોય છે. અને રાત લાંબી હોય છે. એટલે લોકોને સવારે ઉઠવાનું મન જ નથી થતું હોતું. એટલે આખો દિવસ કેમ જતો રહે છે ખબર જ નથી પડતી.
હાં એ વાત તો તમે સાચી કહી આપણેે ના સુઈ જઈએ પછી સવારે જલ્દી ઉઠવાનું મન જ નહીં થાય, ઓલા બ્લેન્કેટમાં કંબલમાં અંદર રહેવાનું જ મન થાય છે. અને જોકે શિયાળાની ઋતુ ખૂબ આનંદદાયક છે. પરંતુ વધુ પડતી ઠંડીના કારણે આપણને શરદી, ઉધરસ ત હોય છે અ થાય છે અને આપણો સ્વાસ્થ્ય પર અ સ્વાસ્થ્ય ને એ પ્રોબ પ્રબ્લમ આપે છે તો આપણે તરત જ ડોક્ટર પાસે જવું જ અને જે પણ એ દવા લખી ખને આપણે એને સમયસર લઈને આપણે જે સ્વસ્થને સરખું કરવું જોઈએ અને ડોક્ટર પણ કહે છે કે આપણે શિયાળામાં ગરમ કપડા પહેરવાના અને પૌષ્ટિક આહાર સ્વચ્છતા પણ આપણે જાળવવી ખૂબ જરૂરી છે
છે અને સાથે સાથે લોકો અત્યારે શિયાળાથી કે વધુ ઠંડી થી બચવા માટે વિવિધ પ્રકારના ઉળ બનાવતા હોય છે જેમ કે મરીને તુલસી નો ઉકાળો બનાવતા હોય આદુ નો ઉકાળો બનાવતા હોય એવું બધો ઉકાળા બનીને બનાવીને ઠંડી સામે રક્ષણ મેળવતા હોય છે એટલા માટે શિયાળાની ઋતુમાં આપણે જોઈએ કે લોકો લોકો ના શરદીના હિસાબે નાક બંધ થઈ જતા હોય છે અને અ શરદીના હિસાબે તાવ આવે એવી બધી સમસ્યા થતી હોય છે એના હિસાબે લોકો આ ઉકાળા બનાવીને ઠંડી સામે રક્ષણ મેળવતા હોય છે
હા એ વાત તો તમે ખુબ સાચી કહી આપણે કાળો પીવો જ જોઈએ ભલે આપણને શરદી તાવ હોય કે ના હોય આપણે કાળો પીએ તો આપણે તંદુરસ્ત રશું અને આપણને શરદી તાવ નહી થાય આ રીતે શિયાળાની ઋતુ પ્રાકૃતિને એક સુંદર ભેટ છે તેનું સુખદ વાતાવરણ સ્વાદ એમાં સ્વાદિષ્ટ વાનગીઓ તાજગીભરી સવાર અને આરોગ્યપ્રદ હવામાન દરેક દરેક ના મનને આનંદ છે તેથીસ શિયાળો ઘણા લોકોની સૌથી પ્રિય રુિ છે અને લોકો દર વર્ષે તેની આતુરતાથી રાહ જોુવે છે
હા એ વાત તો તમે સાચી કરી કેટલા ઘણા બધા લોકોને શિયાળો એટલે ફેવરટ અને મનપસંદ ઋતુ હોય છે કારણ કે શિયાળામાં લોકોને ઠંડીનોો અનુભવ થાય છે જેથી કરીને લોકો બહાર જવાનું બહુ વધારે પસંદ નથી કરતા પણ અમુક પ્રવાસો અને એવી જગ્યાએ જવાનું પસંદ કરે છે જ્યાં અ બપોરની જ બપોરના સમયે જાય છે જેથી તડકા નો આનંદ માણી શકતા હોય
હા એ વાત તો તમે સાચી કીધી તો ચાલો પછી આપણે મળીને વાતો કરીએ
હા ભલે ત્યારે આવજો
આવજો